હલો.
હું કરોહો ધવલભાઈ?
કઈ નઈ આ બેઠા હ હોવે તમારે કેવું ચાલે છે?
અમારે સુખ, શાંતિ.
વરસાદ બરસાદ ચેઓ છે.
રાતે આયો હતો.
એવું છે આજ તો પાછું પૂ જગન્નાથ રથયાત્રા પણ છે ને.
હોવે.
તમે જાવાના હશો?
અમારે તો નજીક જ થાય એટલે અમે જાવાને જ હશે ને.
યાર અમારે પૂરી ફેમિલી હંગાથા બાંધ છે.
એવું હોય તો આવો તમે તો વાંધો નહીં.
તો આપડે હમે અમણે નીકળીએ છીએ.
હારુ નેકળો.
તો એથી આપણે રાણકી વાવ, ડાયનાસોર પાર્ક ત્યાં બધી કરીશું.
અ રાનકી વાવ તો જોવાલાયક જબર જગ્યા હૈ.
એવુ હે?
હમ, ફરવા લાયક. ડાયનાસોર હસલ ફરે એવું હે. પહે આ જગન્નાથ યાત્રામાં જબર હૈ મંદિર મસ્ત હૈ, પબ્લિક બહુ હછી પણ આ જોઈ જઈને નીકળવું પડે.
હા, પણ આપડે આવાનું છે યાર.
હા, તે આવજો ને ચ્યા ના હે.
પણ તમે તો તુ હે આવું હે.
તેમેં આવશો તમે તાર ક્યાજોને ફોન કરજો ને.
હારું, અને આપડે પછી કોકદા ટાઈમ મળશે તો આપણે રણુજા પણ જાશો.
હા, રણુજા બાળમેળમાં.
હા.
રણુજાય ફરવાલાયક એક હારી હારી જગ્યા હે.
હા ના હું મારે હવે જાવાનું છે અને મારે રથયાત્રા પણ જોવાની છે.
હા મારી જવા હું તો જઈને એક ફેર ફરવા લાયક સારું હર જગ્યા અંદર દર્શન કરવાના પ જોધપુર, લાલ કિલ્લો ભજદર, ફરવાલાયક ખુબ સર જગ્યા.
આપડે આ ફેર એવું કરવું છે કે પૂરું ગુજરાત પૂરું ગુજરાત પામવું હોય.
એવું હોય તો આઈ જ તમે ત કશો ભમેડી દઉ ગુજરાત આખો.
જો આ રણુજા, દ્વારકા, જેૈસલમેર.
હમ
બેટ દ્વારકા.
હા
બધે જશું.
સારું સારું તમે તાર આ મોહંગા આયો.
અને બોલો ચા પીધી?
હોવ.
ક કપાસને એવું કેવું છે?
કપાસને એવું તો હાલ માપનો હારું.
બીજું બોલો.
જયન ભગવાનની દયા.
એવું હૈ?
હમ
તમે હમણા હમણા થોડાક મોડું થઈ નેંકળો હો.
હા કશો વાંધો નઈ.
આપડે ગાડી લઈને ન્યા આવશું ને?
તેને નેકળો છો તમે તારે આવજો મુદાને બતાવી જગ્યા મંદિર ને માઈ.
હારૂ.
બોલો બીજી એવું હે? નોકરી બોકરી જાઓ કે નહી જતા? અત્યાર નહીં તો ઈએ
હોવે.
હા તો કશું વાંધો નહી. તમે નોકરી કરો છો જાણા બોય તાણા હો તમે તાર.
તમે ત્યાં જોહો કે નહી?
અમે ક્યાંય નહીં અમ ઘરની જમીન વાઈએ હાલ તો.
સેતીનું?
હમ
બીજું બોલો.
બીજું એન ખેતી વાઈએ, ભસો હે.
હા
બીજું બોલો તમે તાર.
બીજું તો અમારી એ તો વરર્હત ચાલુ જ ચાલુ હે.
એવું અમારે તો ખાલી રાતે તો જતો ર પાછું ફેર.
ના એતો જગર નાખનું હશે ને એટલે વરસાદ આવ્યો હશે.
આ બપોરે આવશે બપોરે શિખર અંબાલાલની આગાહી હતી લાગે.
એયા.
અંબાલાલ ની આગાહી હતી.
ના આવે.
ઓ હ કુણચેર આવ તો કુણચેર ફરવાલાયક એક જગ્યા હ ખૂબ સરસ. કુણઘેર.
શું છે ઈયા?
ઈ ચુડેલમાનું મંદિર હૈ, પછી શંકર ભગવાનનું મંદિર હૈ. ત્યા ફરવા લાયક હારી હારી જગ્યા હૈ.
ઈયે પણ મારાબુ છે.
હ જગ્યા તમને જૂના બધું જોવા મળે જૂનું પ્યાલાનું થયેલું હોય ને.
થોડી રાણકી વાવ વિશે માહિતી આલોને.
રાણકી વાવમાં તો રાણીની વાવ તો સિદ્ધરાજ છોલંકી બાધી હતી ને? માર હલો
હા બોલો બોલો.
મારે કોકરિયા તલાવ જોવા આબું હે.
હા કોકરીયા તળાવ સારું છે જોયું, અમદાવાદમાં સરસ છે.
એવું છે?
જો કાંકરીયા તળાવ, રીવર
હા હા રિવરફ્રન્ટ હા પેલું અમદાવાદમાં પેલું ગ્લાસનો ટાવર બન્યું કેવું હે?
ક્યાં?
પેલું ગ્લાસ નો ટાવર બન્યું ને,
હોવે હોવે એ સરસ છે.
કેટલા રૂપિયા ટિકિટ લે હે,
ખબર નહિ પણ મું એકદમ ગયો નહી એ,
એવું પણ તમે નોકરી માંથી ઊંચા નહીં આવતા હે, પસે અમદાવાદમાં હૈ પહ અમદાવાદમાં પેલુ પેલું નરોડા હૈ ને, કોક અંદર જોય એવું,
બધું અમદાવાદમાં અમદાવાદમાં જોવા લાયક સારી જગ્યા જગ્યા હે, આપણેે પ્લાન બનાવીએ ગોવા જવાનો. ગોવામાં ત તમને થોડી માહિતી થશે ને માહિતી આલો તો થોડીક,
હમ એ પણ દરિયો ખુબ સરસ છે ભાઈ એ સનસેટ પણ થાય છે.
એવું હૈ.
આ પૂરો સુરજ ડૂબતો જોવાય છે.
હા. ગોવા મા સરસલાક જગ્યા હે. બોલો બીજુ એ, અમદાવાદ જતા રહ્યા ઓય જતા રહે ત તો ચાલે તમે,
આર હું તમને થોડીક કાંકરિયા વિશે કાંકરિયા તળાવ વિશે થોડીક માહિતી આપું.
આપી તો,
કાંકરિયા તળાવ અમદાવાદ શહેરનું મોટું પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે.
હમ,
તેનું નિર્માણ ઈસવીસન ઓગણીસ આ ચૌદસો એકાવનમાં સુલતાન કુતબ ઉદ બિન અલહ અહમદ શાહ, ના સમયમાં થયું હતું. શરૂઆતમાં તેને હો જ એ કુતબ તરીકે ઓળખવામાં આવતું હતું. તેના વિશેષતાઓ કહું,
બોલો બોલો.
સ્થળ મહીનગર અમદાવાદ ગુજરાત ગોળકાર અને સુંદર ઐતિહાસિક તળાવ છે. તો એ ટ્રેન એ ટ્રેન પણ છે. કમલા નહેરુ ચૂ એ ચૂ પણ છે. બલૂન સફારી બેટિંગ બાળકો માટે રમતોને મનોરંજન રાત્રે રંગબીરંગબી લાઈટંગ નું આકર્ષક દ્રશ્ય મહત્વ કાકરિયા તળાવ અમદાવાદના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોનું એક છે. દર વર્ષ સહી કાંકરિયા તળાવ કાર્નિવલ યોજાય છે. જેમાં સાંસ્કૃતિક કાર્યોમાં સંગીત, નૃર્ત્ય અને વિવિધ પ્રદર્શન બોલાય છે. નિમન માટે ટૂકો પરિચય.
એવું હોય છે પેલો અંદર સીહ ને બી હોય એ રીત ને. મથર.
હા સાપને એવું નથી હોતું. હા હા કશું ના કરે એ તો પણ પિંજરામાં બન હોય છે ને.
હા હા નરામ બના પછી ફરવાલાયક જગ્યા તો આગ્રા મેં સરશ છે.
ચોક ના અમદાવાદ આ આગ્રામાં.
આગ્રમાં પેલું આપડે નથી કેતા, પેલું ચીયું પ
તાજમહેલ.
હા, તાજમહેલ તાજમહેલમાં ખુબસરત થી કહેવાય હે.
હા, એ પછી આપડે દિલ્હી કે મુંબઈ પે ઇન્ડિયા ગેટ હોય છે.
હા, હા. ખૂબ સરસ, નડા બેેટ હૈ દ્વારકા હૈ. દ્વારકાઠી છે, દીવ દમણ હૈ, બધી ફર્વા લાયક હારી હારી જગ્યા હૈ.
જો અમદાવાદમાં મુખ્ય સ્થળો કવું જોવાલાયક
બોલ, બોલો.
સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધીજીનો ઐતિહાસિક આશ્રમ છે. કાંકરે તળાવ બેટિંગ ટ્રોય ટ્રેન અને પરિવાર સાથે ફરવા માટે લોકપ્રિય સ્થળ છે.
હા, બોલો.
સાબરમતી રિવરફ્રન્ટ હમણાં મેં વાત કરીને રિવરફ્રન્ટની
બોલો.
સુંદર નદી કિનારો
હમ.
અને સાંજેની સહેલ માટે ઉત્તમ સ્થળ ગુજરાત સાયન્સ સિટી વિજ્ઞાન અને ટેકનોલોજીનું આકર્ષક કેન્દ્ર બોલો.
બોલો, બોલો, બીજું. હલો.
હ.
બોલો, બોલો.
તમે બોલો યાર.
નોકરી હશે ને.
હોય, ગોવા માં જોવાલાયક સ્થળો બોલું?
બોલો, બોલો, ગોવા લાયક
કેલ ગૂટ બીચ ગોવાનો સૌથી લોકપ્રિય બીચ છે.
કયો ભાગ?
હે?
બોલો, બોલો.
બાગા બીજ.
હા.
વોટર સપોર્ટ અને નાઈટ લાઈફ માટે પ્રસિદ્ધ
હોવે.
અંજુના બીચ.
જુના બ્રિજ.
હે?
જુના બ્રિજ.
હોવે. પહિ દૂધ સાગર ધોધ ભા-ભારતમાં સૌથી સુંદર તોતવાનો એક છે.
આ પેલુ હું કેવાય, ભગતસિંહની કોક કહાની કોને ભગતસિંહ
હોવે.
ભગતસિંહનું કોહ હા.
ચાપુરા કિલ્લો અહીંથી અહીંથી દરિયા અને આસપાસના વિસ્ તારોનું સુંદર દ્રશ્ય જોવા મળે છે.
હમ્મ બોલો.
તો આપડે શું કરીશું જગન્નાથ રથયાત્રા જોવા જાશું?
હોવ હાઓ.
અમારીએ આપડે ત્યાં એક બે દાડા રોકાઈશું.
પણ જગન્નાથયાત્રા તો એક દાડાની આવે હે.
પણ મારે થોડું કામ છે ને એટલા માટે.
હાતે રોકાજો તમેતાર.
મારે યાર બધું જોવાનું નહિ રાણકીવાવ.
હા હા તમે તાર માર ઘરે આવી જાજોને.
હારું બીજું બોલો. તબિયત પાણી કેવું છે?
તબિયત પાણી ખુબ સરસ. બોલો બોલો બીજું. હલો
હા
આ પેલું હું કેવાય આપડે પેલો સિદ્ધરાજ સોલંકી વિશે કોક કહી દોને.
ઉભા રોહો હા. હલો હલો
હલો
હું કરો યાર ચમ બોલતા નહીં.
કુણ આઈજ્યું તું? હલ્લો
હા
બોલો બોલો ભઈ.
રાણકીવાવ ગુજરાતના પાટણ શહેરમાં આવેલી વિશ્વસિદ્ધ ઐતિહાસિક વાત છે. વાવ છે. તેનું નિર્માણ અગયારમી સદીમાં રાણી ઉદમતીએ તેના પ તિ રાજા ભીમદેવ પ્રથમ-પ્રથમ્ય કરાવ્યું હતું.
મું તલે બેજ હ હ હા બોલો.
તમે બોલો યાર.
હા પેલો સિદ્ધરાજ રાજા હે
હા
ઈનુ કોક માહીતી સીન.
ઉભા રો હો.